હેલો
હેલો
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હું પણ એકદ મજામાં છું બા કી ઘરમાં બધા કેમ છે.
ઘરે બધા જ મજામાં છે ઘણા દિવસો થઈ ગયા હતા તો મેં વિચાર્યું પ એવા ટોપિક પર સરસ મજાની ની ચર્ચા કરી લઈએ તમારું શું કહેવું
હા એ તો છે આપને કોઈક ને કોઈક વિષય પર ચર્ચા કરીવી જ જોઈએ એનાથી આપણને ઘણું બધું આઈડિયા ઘણું બધું શીખવા મળે છે.
હા સાચી વાત છે તમારી અને જોને આજકાલ તો લોકો સ્વાસ્થ્ય પર જ કેટલું ધ્યાન આપવા લાગ્યા છે તો હું શું કવ આપણે આપણી ગુડ હેબિટની ઇમ્પોર્ટન્સ શું છે એ વિષય પર કોઈ એવી નાની ચર્ચા કરીએ બરાબર ને
હા એ તો સાચી વાત આપને આપના પર ગુદ હેબીટસની ઈમપોટનસ પર વાત કરીએ તો આપણને કેટલું બધું જાણવા મળશે તમારે તમારે તમે શું વીચારો છો એ પણ મને જાણવા મળશે અને મારા વિચાર પણ તમને જાણવા જાણવામાં આવશે છે કે ભઈ હું છું હું શું વિચારું છું આમ
એ વાત તો બરાબર જોને છેલ્લા ઘણા મહિનાઓથી લોકો પોતાની જીવન શૈલીમાં કેટલો બદલાવ લાવી રહ્યા છે લોકો સવારે વહેલા ઉઠવાનું શરૂ કરે છે મે મારી આજુબાજુની સોસાયટીઓમાં જ જોયુ સમાજમાં જોયું કે લોકો સવારે વહેલા ઉઠીને કસરત કરવાની આદત કેળવી રહ્યા છે અને સા ચૂ કવ તો હું પણ આ વિષય પર વિચારી રહી છું કે સવારે વહેલા ઉઠું થોડી કસરત કરું થોડું વોક કરું જેનાથી મને આખો દિવસ બહ જ સ્ફૂર્તિ અનુભવાય
હા એ તો છે કે આપણે વહેલા ઉઠીએ તો આપણ આખો દિવસ સારો જાય અને આપને એક દમ‌ સ્ફૂર્તિ રહે જે તેમ જેમ તમે કહો છો એમ એવા રતે કે આપણનેમ સ્ફૂર્તિ ફીલ થાય છે તો આપને ઉઠવું જોઈએ તો એ બવ સારી આદત છે તો પણ આ આપની ગુદ હેબિટ આપણને પેલા ઉઠવાની તો રાખવી જ જોઈએ
એ વાત તો ખરી ઘણા લોકો વેલા ઉઠવા માંગે છે પણ રાત્રે મોડા સુધી મોબાઈલ જોવાની આદત એમની છૂપ તેમ નથી અને સવારે આ ખ જ નથી ખુલતી પછી પછી ક્યાંથી સવારે ઉઠવાની વહેલી આદત તણે
હા એ તો છે જ આ રાતના ટાઈમ પર ન સુવ તો પછી વેલા ઉઠવાની આદત તો પડવાની જ નથી કેમકે એના માટે તો આપણને ટાઈમ પર સુવા પડે એ જરૂરી છે કે આપણે ટાઈમ પર સુવે
એ વાત તમારી સાચી આપણું જીવન આપણી આદતોનું જ પરિણામ છે જેવી રીતે એક નાનો ટીપો પથ્થર પર સતત પડે તો એમાં કાણો પાડી શકે તેવી જ રીતે નાની નાની સારી આદતો લાંબા ગાળે મોટું પરિવર્તન લાવે છે બસ રાત્રે વહેલી સુવાની આદત પાડવી પડશે આપડે
હા એજ તોું છે કે આપણને ટાઈ શું બ જરૂરી છે આપણને ટાઈમ પર સુઈ જવા જોઈએ આપણને રાત દસ થી અગિયાર વાગ્યા સુધી તો સુવાનું રાખવું જ જોઈએ કારણ કે જરૂરી છે આપણા શરીર માટે આપણા સ્વાસ્થ્ય માટે કોઈક લોકો હોય છે જે ઘણા મોડા સુતા હોય છે તો એ આજે પણ સારી નથી આપણને આપણને ટાઈમ પર હોવો એ બહ જરૂરી છે અને ટાઈમ પર ઉઠવું એ બ બ જરૂરી છે તો એનાથી આપણ શરીર પણ સ્વસ્થ રહે અને આપણની સારી હેબિટ પડે તો એ વિચારવા કરતા આપણને જીવનમાં લાવવું બહ જરૂરી છે
લોકો એમ પણ વિચારે છે કે એકાદ દિવસ મોડા ઉઠીએ કે જંક ફૂડ ખાઈ લઈએ તો શું ફેર પડે પરંતુ એ લોકો એવું વિચારતા નથી કે એક દિવસમાં કઈ નથી થતું પણ જય્યારે એ વસ્તુ આદત બની જાય છે ત્યારે તે આપણા સ્વાસ્થ્ય અને સફળતાને અસર કરે છે સારી આદતો જેમ કે વાંચન સમયસર કામ કરવું અને પૌષ્ટિક આહાર લેવો એ આપણને શિસ્તબદ્ધ એટલે કે ડિસિપ્લિન બનાવે છે કે કારણ કે શિસ્ત વગર તો સફળતા મેળવવી અઘરી છે
હા એ તો છે આપણને એ જીવનમાં સફળ બનાવે છે તો એ બહુ જરૂરી છે તો તમે જે વાત કરો છો એ બહુ સારી છે અને એમાંથી બહ શીખવા મળે છે આપણને તો બહ જરૂરી છે કે આપણે આ બધી વાતો ન ધ્યાન રાખીએ અનેને પછી વેલા ટાઈમ પર સુએ મોબાઈલ ફોન નો હોઈ શકે ત્યાં સુધી કમ ઉપયોગ કરીએ
હા એ વાત તો તમારી પણ સારી છે મેં નોંધ્યું છે કે જય્યારે હું મારું કામ સમયસર નથી કરતી ત્યારે છેલ્લી ઘડીએ મને સ્ટ્રેસ અનુભવાય છે આપણે શું કરીએ કે પહેલા કામ હોય ત્યારે આપણે પછી કરશું પછી કરશું અને એને પાછળ પર ઠાલવી દઈએ છીએ પછી જારે કામનો બોજ વધી જાય છે જ્યારે બધું કામ એક સાથે આવે ત્યારે આપણને સ્ટ્રેસ અનુભવાય છે તો આ એક ખોટી આદત છે આપણે એને સુધારીને સારી આદત એ બનાવી શકીએ કે આપણું બધું જ કામ આપણે સમયસર પૂર્ણ કરીએ ક્યારેય પણ કોઈ પણ કામને કાલ પર ના ઠેલાવીએ કારણ કે પેલી કહેવત છે ને કે કાલ કરે શું આજ કર
હા એ તો છે જ એ કહેવત કેટલી બરાબર છે કે કાલ કરેશો આજ કરે આજ કરને આજ કરેશો અ તો આપણે તો હવેથી જ શરૂઆત કરવી પડશે ને હમણાંથી જ આપણને શરૂ કરવાનું કે ભાઈ આપણે તો ટાઈમ સુઈ સુવાનું રાખ ટમ પર ઉઠવાનું એનાથી હું આપણ શરીર એકદમ સ્વસ્થ રહેશે અને આપણને એકદમ તાજગી અનુ અનુભવાશે અને આપ લાઈફ એકદમ સ્મૂથ ચાલવાની પછી તો એ બહ જરૂરી છે કે લાઈફને આપને આ બધા રૂલ્સ ફોલો કરીને આપણે આપણની આ ગુડ હેબિટ ફોલો કરીએ તો આ એક સારી હેબિટ છે ગામના લોકો તો કેટલા વેલા સુઈ જાય છે અને ટ કેટલા વેલા ઉતા હોય છે તો એ લોકો તો બહ સારી આદતો હોય છે ગામના લોકોમાં તો
સાચી વાત છે અને ગામના લોકો તો સમયસર વહેલા સાંજે ખઈ પણ લે છે જય્યારે શહેરના લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે કે એમને ખા ખાવાના સમય ન પણ ભન નથી રહેતું ક્યારેક ક્યારેક અમુક લોકો રાત્રે દસ અગિયાર કે બાર વાગે જમે છે હવે રાત્રે અગયાર કે બાર વાગે જમીને તરત સુઈ જઈએ પછી એ ક્યાં પચે બોડીમાં અને પછી અપચો જેવી સમસ્યા થાય તો આ મોડી રાત સુધી ખાવાની આદત કે પછી રાત્રે ઊંઘ માંથી ઉઠીને જે ખાવાની આદત એ સારી ના કહેવાય એની જગ્યાએ આપણી ગુડ હેબિટમાં સારી આદતમાં એ પાડી શકીએ કે સમયસર સાંજે રાત્રે સાત આઠ વાગે ભોજન કરી લેવું જોઈએ એટલે રાત્રે સૂતા પહેલાં એ આપણું બધું પચી જાય અને આપણને પાચનને લગતી કોઈ પણ સમસ્યા ના થાય
હા એ તો બરાબર કીધું તમે આપણને ટાઈમ પર જમવું એ બહ જરૂરી છે એનાથી હું આપણ ન શરીર પણ એકદમ ફિટ રહે આપણે સાંજે સાતથી આઠ વાગ્યા સુધી જમી લેવું જોઈએ એ બહ જરૂરી છે અને આ હેબિટ આપણને આપણના લાઈફમાં ઉતારવી જોઈએ પણ લોકો આજ આ ટાઈમ ના લોકો એવા બિઝી થઈ જાય છે શહેરમાં લોકો કે ભાઈ કામથી ફ્રી થાય તો બહુ લેટ થઈ જાય તો એ લોકો કેટલા મોડા સુધી જમતા હોય છે પછી એ જે લોકો બિઝનેસ કરતા હોય છે એ લોકોને તો બહ ટાઈમ થઈ જાય તો એ લોકો તો રાતના અગિયાર ને બાર વાગે જમતા હોય છે તો આ બધી આદત ખરાબ છે એનાથી શરીર ખરાબ થાય તો આપણને આ આદત મૂકવી જોઈએ કે ભ આ સાત થી આઠ વાગ્યા સુધી તો જમી લો એ બહ જરૂરી છે
બરાબર એટલે જ કહેવાય છે કે પહેલા આપણે આદતો બનાવીએ છીએ અને પછી આદતો આપણને બનાવે છે જો તમે રોજ માત્ર પંદર મિનિટ કંઈક સારું વાંચવાની આદત પાડો તો વર્ષના અંતે તમારી પાસે કેટલું બધું જ્ઞાન હશે
હા એ તો એકદમ સારી વાત કઈ તમે કે આપણને આ વાંચવાની આદત રાખીએ તો એ એનાથી આપણને કેટલો ફાયદો થાય છે આપણને ડેલી કંઈક ના કંઈક વાંચવું જોઈએ એનાથી આપણને કઈ કે ડેલી મ કંઈ ના કઈ નવું જાણવા મળે અને આપણને ઘણી બધી ઈન્ફોર્મેશન મળતી હોય છે પછી કંઈક ન્યૂઝ એવું કોઈ વાંચીએ તો એનાથી પણ આપણને કેટલું બધું નોલેજ કે ઇન્ફોર્મેશન મળતી રહે છે તો આ બહુ જરૂરી છે કે આપણે ડેલી ન્યૂઝની હેબિટ રાખીએ કે ન્યૂઝ વાંચીએ
હા નાના બાળકોને પણ પહેલાથી જ વાંચવાની આદતો પડાવવી જોઈએ એ એમની સારી યાદ ન કહેવાય કારણ કે એક્ઝામ સમય પર કે એક દિવસ પહેલા વાંચવા બેસે તો એટલું યાદ ના રહે અથવા તો રિવિઝન નો સમય ના મળે એની જગ્યાએ રોજ થોડું થોડું વાંચીએ તો એક્ઝામ ટાઈમ પર એમને પણ સ્ટ્રેસ ના રહે અને માતા પિતાને પણ સ્ટ્રેસ ના રહે એટલે બાળકોને પણ આવી નાની નાની આદતો સારી આદતો પાડવી જોઈએ એક બીજી પણ આદત છે જે નાના બાળકોને બાળપણથી શીખવી શકાય એ છે સેવિંગ્સ ની આદત એમને ગ બનાવી ને થોડા થોડા પૈસા મુકતા શીખવાડવો જોઈએ એમાં જેથી એમને એમ બાળપણથી સેવિંગસ કરવાની એક ગુડ હેબિટ પડે
હા એ તો એકદમ સારી વાત કરી તમે કે ભાઈ બાળકોને નાનપણમાં જ આ સેવિંગની હેબિટ આપણને શીખાડવી જોઈએ કે ભઈ એ હેબિટ બહ સારી છે ને ફ્યુચરમાં કેટલી કામ લાગશે એમને કે ભાઈ નાના બાળકને એ શીખાડશો તો એ થોડા થોડા કરીને સેવ કરવાની એની આદત પડશે તો એ ક્યારે પણ એ ખોટા ખર્ચા નહી કરે ને સેવ કરવાની ટેવ એને લેશે તો એ બવ જરૂરી છે કે આપણને બાળપણમાં જ આ શીખાડીએ.